હલો,
તું શું કરો છો?
બસ કાઈ નહી હાલ તો, હજુ જમવાનું બાકી છે ને અત્યારે તો ફ્રી હતા બોલો તમારે કેવું ચાલે છે.
ક્યાં વરસદ બરસદ પડ્યો કે નઈ તમારા બાજુ.
હા હા કાલે તો જ કાલે એકદમ વરસાદ પડ્યો હો ભાઈ આપણે, જો સવારમાં તો એવું લાગતું હતું કે વરસાદ નુ કઈ એવું હશે જ નહી પરંતુ જે રાત્રે એને વર સાદ એ હો કડાકા ભડાકા સાથ પડ્યોને એકદમ, મસ્ત મજા આવી એમ જે વીજળી પડતી હતી તો બારને અમારી, નાહવાની પણ ઈચ્છા હતી પરંતુ પછી અમે ના ગયા. લાગ્યું કે પછી બીમાર થઈશું તેના કારણે નહીતર અમે જો કદાચ હું ગામડે હોઉં ને તો તો નાવા જઈએ વરસાદમાં મસ્ત મજા આવે આપણને હા
બરોબર બરોબર એટલે પેલા વર્ષમાં વસ્તુ એવ કે બધી વસ્તી કે બીમાર પડે એટલે નહી નાખ્યુંતુ
હા હા એટલે જ હા તેના કારણે
પણ પડે પણ બહુ ઓ ઓછો પયડો. જેવો જોવે એવો ના પડયો બહ એટલે બઉ ઓસો કેવાય
હમ્મ હજુ આજે જો વાતાવરણ થોડુક એવું જ છે હલો
હલો
હા કીધું આજે વાતાવરણ તો એવું છે જ સવાર માં પણ એવું જ હતું. વરસાદ આવ્યો એવું પણ આજે તો કઈ વરસાદ આવ્યો જ નથી કાલે રાત્રે જે વરસાદ આવ્યો બાકી તો અત્યારે આજે હા હા બફારો અમે પણ કોલેજ ગયા ત પણ બહુ ગરમી લાગતી હતી. અને અત્યારે તો લગભગ આજે ડીસા બાજુ કઈક વરસાદ પડ્યો મેં તેવું સાંભળ્યું હતું. પછી ફાાઈનલ ખબર નથી.
બરાબર
હમ્મ હમ્મ
બોલો બોલો બીજું કઈ લાયા ઇલેક્ટ્રિકલ સાધન કેતા તા
ના ઇલેક્ટ્રિક હજુ તો કઈ લાયા નથી હા અમુક જગ્યાએ બે ત્રણ જગ્યાએ વાત કરી છે એટલે અમુક ચેતકની જે પ્રાઇસ કીધી હતી એક લાખ પચ્ચીસ હજાર અને હીરોનું જે છે તેની વાત એક ત્રીસ હજાર એવું કીધું છે પછી કે કહેતા હતા કે તમારે કદાચ લોન ઉપર કરાવી હોય તો પણ અમે ઓછા વ્યાજે આજે તમને લોન પર કરી આપશું એવું કેતાતા અમે કીધું ના ના એ તો કેશ ઓન ડિલિવરી આપણેે જ રાખી છે કેશ ઉપર જ
હા
લોન ની કોઈ એવી લગભગ કરી જ નથી
ના ના બરોબર કેસ ઓન ડિલિવરી ચાલ
હા હા તમારે કેવું ચાલે છે અત્યારે
હાલ તો સારું ચાલે જવા જમીને આયા બાર આટો મારવા
એવું એમ મસ્ત ફરવા આવે એમ
બેસવા આવાનું
હમ્મ હમ્મ બરાબર છે એ સારું જમ્યા પછી એવું એમ
હમ્મ જમાપસી જમાપસી તો સારું ની કરવી જ પડે યાર
હા હા પાચન થોડુંક થઈ જાય બીજું કઈ શરીર ને અને એ પણ શરીર માટે પણ સારું જો ચાલીએ તો
હા લોહી ફરે આપણું
હા લોહી પણ એને ફરે ને કોઈ બીમારી પણ ના થાય કેવું કે ચાલો તો કોઈ કસરત વગેરે કરો તો શરીર માટે ખૂબ સારું આવું સવારમાં કરીએ તો પણ સારું
મિત્ર ને મારે ધોરણ દસમાં પાસ થયો બરાબર અને કોમર્સ સાયન્સ આર્ટસ લેવાય તમારી મતે શાંતિ સમજવાનું મન શું લેવાય
હા જો અત્યારે તો દસમા ધોરણમાં કેટલા ટકા એમને આવ્યા હતા
સિત્તેર
સિત્તેર હા તો તો જો એને કદાચ સાયન્સમાં જે વિજ્ઞાન કે ગણિતમાં કદાચ વધારે રસ હોય. તો એ પણ લઈ શકે અને એમાં એવું કે તમે જો સારું હોયને પરફોમન્સ બધું કરી શકતા હોય તમને કોઈ અ વિજ્ઞાન વગેરે ગણિત મા તમારે રસ હોય તો તમે એમાં ઘણા બધા આગળ જઈ શકો. અને અત્યારે તો કેવું છે કે સીયાઅજી કટ સાયન્સને કોમર્સને આર્ટસને બધી જગ્યાએ કેવાં. બધાં સારાં સારાં માણસો પડ્યા છે છતાંય તેમને નોકરીની તકો મળતી. હમ તે બિલકુલ. કારણ કે ફુગાવો થઈ જાય છે એમ તમે જે જોઓ ને બેરોજગારી વધારે છે. એટલે પોતાની પાસે જો સારી સ્કીિલ હોય તો તો આપડે ગમે ત્યાં પણ લાગી શકે. એટલે એ ભાઈને જેમાં રસ હોય તેમાં જઈ તો સારી વાત છે. અત્યારે કોમર્સમાં પણ સારું છે. હા આઈટીનો કોર્સ કરી એ ખુબજ સારું છે અત્યારે આઈટી જે કરે. અને એને વિથ એઆઈ તરફ તે તો સૌથી સારું કારણ કે અત્યારે મોર્ડર્ન જમાનામાં એ તો ખુબ જ આગળ જતું રહ્યું છે. હા આપણે અત્યારે કોડ લખવાની જરૂર પણ પડતી નથી. છતા આપણને કોલેજમાં તો લખાવે જ છે કોડ
હા હા હા.
હા તમે વાત ચાલુ રાખજો કોલ આવતો તો એટલે હ
લા
બસ ચાલુ રાખો તમે
હા હા. હાલો. મેય તમારા જેમ પ્રવિક્ષ.
હાલો.
બોલો બોલો.
હા અવાજ આવે છે.
હા આવે આવે બોલો બોલો.
હા બરાબર. તો એ ભાઈને જો કદાચ કોમર્સમાં ઇન્ટરેસ્ટ હોય જે બેંક ફાઈનાન્સ વગેરેનું. બેંકિંગમાં કે પછી અત્યારે તો જો કોમર્સમાં પણ ઘણી બધી લાઈનો છે જ્યાં સી એ વગેરે થાય સી એસ પણ થાય. સી. એમાં પણ ઘણું બધું સારું છે જો પાંચ વર્ષનો કોર્સ આવે. અ કદાચ તે ક્લિયર કરી દેસી તો તેને કેવું છે કે એક કા રમારાકને બેઠો બેઠો ભાઈ ખાલી સાઈન કરે અને તેને પૈસા મળે એ પ્રકારનું સીએમાં હોય. પરંતુ તેની હા હા એવું હોય તમારે જો તમારે બેસવાનું તમારા હાથની નીચે જે પાંચ માણસો હોય. કોઈ પણ પ્રકાર વ્યક્તિ આવે પોતાના ટેક્સ વગેરેના. કોઈ કાગળ કે વગેરે જમીન વગેરેની જીપ કોઈ વાત બધું હોય તેને સી. એના જે હાથ ની નીચે જે માણસો હોય ને તે બધા ચેક કરે અને સીએને કહે કે બરાબર છે આ તો સીએ ડાયરેક્ટ સાઈન કરે અને તેવી રીતે તેમને પૈસા મળે આ પ્રકારનું બધું સીએમાં હોય.
બરોબર સી. એ નો કોર્સ ક્યાં થાય પાટણમાં થાય કે અમદાવાદ થાય.
ના અમદાવાદ થાય છે સી. એનો કોર્સ ત્યાં પણ કેવું છે ખબર છે. જાણે કે સો માણસ સો વિદ્યાર્થીઓ જે રિજ પરીક્ષા આપે. તો બે વિદ્યાથી બે કા તો એક જ પાસ થાય એટલું ટફ રિઝલ્ટ આવે છે સીએ નું. એટલે હા અત્યારે તો એટલે એનો મતલબ એવું કે તમે જ્યાં પણ જાઓ તમારે સ્કીલ અને પમ જે મગજ હોય. કે પાવરફુલ હોવું જરૂરી છે નહીતર એના સિવાય તો કઈ લાગતું જ નથી કે બીજું થઈ શકે એમ નહીતર બધાં બેરોજગાર જ રહેશે એમ સમજયા
બરાબર. અને આપડે અ આટૅસ માં જવું હોય તો આર્ટસમાં આર્ટ્સમાં જવું હોય તો એ મિત્ર ને.
હા આર્ટ્સમાં જવું હોય તો આર્ટ્સમાં જુઓ લાઈન તો ઘણી બધી સારી. અત્યારે ઘણા લોકો આર્ટસ કરી રહ્યા છે. અને કેવું કરે કે આર્ટ્સ કરી અને પછી સાથે સાથે સાહે સરકારી નોકરીની તૈયારી કરવા લાગે આજે અ જિલ્લા કલેક્ટર વગેરે હોય ને આઈ એ એસ પોલીસ કોન્સ્ટેબલ વગેરે અમુક વાર ટાઈપ અમુક વાર જે રેલવેની ભરતીઓ પડે છે તેમાં પણ ઓનલાઈન ડાયરેક્ટ ફોર્મ ભરી લે. અને પોતે લાયબ્રેરી માં તૈયારી કરે તો આર્ટ પણ સારું છે અને જેવું કદાચ પોતાને જે બોલવું હોય કે મારે આઈએસ બનવું છે જિલ્લા કલેક્ટર તો સૌથી સારું તો આર્ટસ લીધા જોયું એમ
અને સાંજમાં તમે શું શ બ કો
હા સાયન્સમાં તો જો. પેલા તો તમે આ એ તો ખબર હશે જોઓ ડોક્ટર બની શકો સાયન્ટિસ્ટ બની શકાયે. અને બીજું કેવું કેટેક ટેકનોલોજીમાં જે એન્જિનિયર બનવું હોય. ઈ પણ બની શકીએ.
હા.
અને બીજું તો જુઓ દસમાં પછી આપણે ડિપ્લોમા પણ થાય છે એમાં પણ એન એન્જિનિયરિંગના લગભગ કંઈક કોર્સ આવે છે ઇલેક્ટ્રિકલ એવું બધું આવે છે મને પૂરી તો જાણકારી નથી બીજું કે એક આઈટી આઈ પણ થાય છે દસમા પછી એ કરે. તો પણ સારું તેના માટે હા. હા એ તો આઠ પાસ પર પણ થાય છે અને દસ પાસ કર હા દસ ધોરણ પાસ ઉપર કરીએ તો પણ સારું ને બાર ઉપર કરીએ તો પણ સારું.
બ વા બરાબર બોલો બોલો બીજું આ તો કક મેચ છે ને ઇંગ્લેન્ડ વચ્ચે ને ઇન્ડિયા વચ્ચે
હા આજે છે તો ખરી મેના મોબાઈલમાં મેસેજ તો આવ્યો હતો પરંતુ મને ફાઈનલ ખબર નથી કે આજે જ છે.
આ જે છે વૈભવ સૂર્યવંશ જેપી થયું. ડબ્યુ ડબ્યુ આપડે એના ટીમમાં રવા રવા રવા રમાડે છે. એટલે ડેબ્યુ કેવાયને આપડે કોઈ નવો પ્લેયર આવે એટલે એમ
હા એ પણ વાત સાચી હા.
બઉ નાની ઉંમર ડેબ થયું સચિન ડલ. સચિન તેડુલકર હતોને જે ભગવાન એનો રે.
હા હા એ પણ વાત સાચી સચિન તેંડુલકર હતા પરંતુ આ જે વૈભવ સુયૅવંશી સૂર્યવંશી છે તે તો એકદમ નાની ઉંમરમાં જય ઘણો બધો મોટો માણસ બની ગયો.
હા ઘણો બહુ મોટા મોટો આઈપીએલમાં એને સારામાં સારી સદી ફટકારી રેકોર્ડ તોડ્યા સિક્સ માર.
હમ એ અને ઘણા બધા ના એકદમ પંદર વર્ષની ઉંમરમાં જ એને રેકોર્ડ તોડી દીધા હે.
હો. આવુ આવુ આ ઉંમર માં ભણવું અને મહેનત કરી છે બહુ કાઢું પડે.
હા એ તો વાત સાચી છે પરંતુ તે પણ લગભગ મેં સ વાત સાંભળે કે તે. દસમી ફેલ છે મેં લગભગ તેવું સાંભળ્યું છે. પછી ફાઈનલ ખબર નથી અને તેને જે ક્રિકેટમાં રસ હતો તેના કારણે તેને કિકેટ રમવાનું ચાલુ રાખ્યું. એવી મેં વાત સાંભળી મને ફાઈનલ ખબર નથી પરંતુ
ના આજે ભી હમણા જોયું બજમાં એપ્લિકેશન છે. ક્રિકેટની તમે નામ તો સાંભળ્યું હશે ક્રિપ બજ એમાં તમારો સ્કોર બતાવે તમારો ટાઈમ ટેબલ બતાવે ક્યારે ચાલુ થવાની છે. કઈ મેદાન પર છે એ બતાવે
બરાબર
પછી તમે સ્કોર જોયો હોય કેટલી વિકેટ જેઈ કેટલી ઓવર પડી
હમ્મ હમ્મ
મેચ ચાલુ છે બંધ
એવું એમ અત્યારે તમ કઈ એ એપ્લિકેશન માં મેચ જોઓ છો
અમે તો જીઓ હોસ્ટાર આપડે જીઓ વાળાની
હા હા બરાબર રિલાયન્સ જે અંબાણી કંપની વાળ એમ ને તો જે જીઓ હા મુકેશ એટલે એ મુકેશ અંબાળી ઘણું હા એ પણ વાત સાચી તમારી વાત કર
કોયેક કોય સાંભળી જાય તો ખરાબ લાગ્યો મુકેશ અંબાણી કેવું પડે
હા એ વાત સાચી તમારે બરાબર બરા બસ બીજું તો કઈની હમણાં તો જો અ-અ-અ
તમે જ્યો પિચ્ચર જો હાલો તમે જીઓ હોસ્ટારમે પિ જીઓ હોસ્ટર પર પિક્ચર જોઈ શકો કોઈ સિરિયલ જોઈ શકો કોઈ કાર્ટૂન જોઈ શકો
એવું એમ
તમે કાર્ટૂન જોઓ કે નલ .
ના ના કાર્ટૂન તો જોઅ નેના નાના હતા ત્યારે તો ઘણુંય બધું જોયું છે એકદમ જો છોટા ભીમ જોયેલું છે ડોરેમોન જોયેલું છે પછી બેનટેન પણ જોયેલું છે અને ઘણા બધા બબલુ ડબલુ મને ઘણા બધાં યાદ છે મોટું પતલું ઘણાં બધા જોયેલા છે હા બબલું ડ
કઇ ગ્યો આવજો
હા એ બબલુ-ડબલું પણ આવતું એ પણ કા કાર્ટૂન તો મસ્ત આવતું મને એ ખુબ ગમતું પરંતુ અત્યારે જો આપણેે મોટા થઈ ગ્યા તે પ્રમાણે અવે એક કાર્ટૂન જોવું-વું-વું પસંદ આમ પસંદ આવે અમુક ટાઈમ રીલ આવે તો જોઈ લેવું બાકી એ-એ-એતો એવું કંઈ પ્ર પુરો ટાઈમ આપીને જોતા નથી એમ
હમ્મ બરાબર અ-અ-અત્યારે તો સારમ સારું કોઈ ચાલતું ઓય ને કોમેડી માં તો તારક-મહેતા કા ઉલતા તશ્માં
હા અહીં ઈતો પણ જે છ જે ઇપિસોડ છે એ તો પણ ક્યાંનો છે. લગભગ અ બે હાજાર બાર માં આવ્યો હતો તો એવું એમ
સાત સાતે લોન્ચ થયો હતો સાત બે અજાર સાતમાં કાતો આઠમો લોન્ચ થયો હતો
હમ્મ હમ્મ હા ઘણો બધો જૂનો જે સીરિયલ છે એ પણ
હમ્મ
હે એ પણ અમે ઘણી બધી જોયેલી છે ઘરે ટીવીઓ હતી. ત્યારે તો જોતા ને ત્યારે તો કેવું કે ટીવી તો અત્યારે કોઈ જોતું જ નથી કોની પાસે પર્સનલ મોબાઈલ આવી ગયા એટલે સૌ પર્સનલ મોબાઈલમાં જે-જે-જે જેમાં પણ જેને ઇન્ટ્રેસ્ટ હોય કે જોઈ જાય
હા બોલો બોલો બીજું કામ
બસ બીજું તો કઈ ની હાલ તો અવે જમવાનો ટાઈમ થેઈ ગ્યો છે.
તો બરાબર
પછી જમી લઈયે
તમમ જમવામાં વામા તો આમ શું રસ બને આજે તમે?
આજે તો રસ બનાયો છે કેરીનો બોલો, જમવું હોય તો આવી જાવ તમે તા.
ના, ના જમી લીધું અમને તો બેગી ચોક ચોવાવા ચોમાસાની પ્રખ્યાત મેગી, પાલક પકોડા
આ હા, હા. જબર વાત કરી તમે, મોઢામાં પાણી આવી જાય એવી વાત કરી તમે.
પાણી આવી ગયુ તો પી લો મોઢામાં.
બરાબર, બરાબર.
તા હવે એકજામ ક્યાંરે છે?
એક્ઝામ બસ આ સોમવારે ચાલુ થાય છે, આપણે મેથેમેટિકનું જો પેલું તો મેથેમેટિકનું પેપર છે, જે તો એટલું બધું અઘરું છે કે લગભગ તો ચાન્સ છે એટી આવવાના, પરંતુ